હલો
હા નમસ્કાર તમને મારી અવાજ આવી રહી છે
હા હા આવેવે છે
હા તો આજે છે આપડ પ્રખ્યાત જે ટ્રાવેલ ડેસ્ટિનેશન હોય છે એના વિશે વાત કરીશું આપડી જે દુનિયા છે એમાં ઘણા બધા સુંદર અને રસપ્રદ સ્થળો હોય છે જે દર વર્ષે લાખો લોકોને આકર્ષિત કરતું હોય છે
હા ટ્રાવેલ ડેસ્ટિનેશન લોકોને નવાં સ્થળો જોવાની નવી સંસ્કૃતિ સમજાવી અને પ્રાકૃતિની સુંદરતા મનવાની તક આપે છે
હા જે પ્રખ્યાત ટ્રાવેલ ડેસ્ટિનેશન છે એમાં આપણેે બીચસ આવે પહાડો આવે જે રેગિસ્તાન છે એ આવે જંગલો છે એ બધી ઘણી બધી જગ્યાઓ એમાં સમાવેશ થાય છે
દરેક ડેસ્ટિનેશનની પોતાની એક ખાસિયત હોય છે કોઈ જગ્યા પ્રાકૃતિક સુંદરતા માટે જણાતી હોય છે કે કોઈ ઇતિહાસ માટે
ચલો સૌથી પહેલા આપણે જે બીચીસ છે એના વિચે વાત કરીએ બીચિસ એટલે જે સમુદ્ર કિનારા હોય એ તે ઘણા લોકો માટે આકર્ષણનું એક કેન્દ્ર બનતું હોય છે
બીચ પર લાંબા રેતા વેલા કિનારા સમુદ્ર ની લહેરો અને ખુલ્લુ
હા દુનિયામાં ઘણા પ્રખ્યાત બીચિસ છે કેટલાક બીચિસ સફેદ રેતી માટે જાણીતા હોય છે
જયારે કેટલાક બીચિસ સુંદર સૂર્યોદય અને સૂર્યાસ્ત માટે પણ ખૂબ
હા જે બીચ ટુરિઝમ છે એ ઘણા દેશોની અર્થવ્યવસ્થા છે એમાં પણ મોટો ફાળો આપે છે
બીચીસની આસપાસ હોટલ્સ રેસ્ટોરન્ટ્સ અને એવી અન્ય સુવિધાઓનો નો વિકાસ થાય છે
હમ કેટલીક જગ્યાએ તો વોટર સ્પોર્ટસ હોય છે એ પણ બહ ખૂબ જાણીતું હોય છે
હા વોટર સ્પોર્ટ્સ જેમ કે જેટ સ્કીિંગ પેરા સિલિંગ અને બોટિંગ જેવી એક્ટિવિટીઝ બીચ ટુરિઝમને વધુ રસપ્રાદ બનાવે છે
હા જે બીચીસ છે એના પર સમુદ્રી જીવો અને જે પ્રાકૃતિક પરિસ્થિતિઓ છે. એ પણ જોવાવામાં મળે છે.
આ કારણે બીચ માત્ર મનોરંજનનું સ્થળ નહીં પણ શિક્ષણ માટે પણ ઉપયોગી બની શકે છે
હા આના પછી હવે આપણેે પહાડો વિશે વાત કરીએ
પહાડ પહાડો એટલે પહાડી માઉન્ટેન્સ એટલે પહાડી પ્રદેશો આ આ સ્થળો પ્રકૃતિની ભવ્યતા દર્શાવે છે
હા વિશ્વના ઘણા પ્રખ્યાત પહાડો છે એ લાખો પ્રવાસીને આકર્ષિત કરતા હોય છે
ઊંચા શિખર હરિયાળી ઠંડી હવા અને સુંદર દ્રશ્યો પહાડીોની ઓળખાણ છે
જે પહાડો છે એમાં અલગ અલગ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ જોવાવામાં મળે છે
ઘણા લોકો પહાડોની સુંદરતા જોવામાં અને પ્રાકૃતિ સાથે સમય વિતાવા માટે ત્યાં જાય છે
જે પહાડી પ્રદેશો છે એમાં નદીઓનો ઉદગમ પણ થતો હોય છે
આ નદીઓ નીચેના પ્રદેશોમાં પાણી પૂરું પડે છે અને કૃષિ ચીને મદદ કરે છે
હા જે પહાડી ટુરિઝમ છે એનાથી ત્યાંની જે સ્થાનિક લોકો છે એમને પણ રોજગાર મળતો હોય છે
હા હોટલ્સ ગાઈડ સર્વિસીસ અને ટ્રાન્સપોર્ટ જેવા ક્ષેત્રોનોો વિકાર વિકાસ થાય છે
હા કેટલા જ પહાડી સ્થળો શિયાળામાં બરફથી ઢંકાઈ જાય છે
બરફ બરફથી ઢંકાયેલા પહાડો ખૂબ આકર્ષક લાગે છે
હ તો આના પછી હવે આપડ જે રેગિસ્તાન છે એટલે કે રણ વિશે વાત કરીએ
હા ડેઝર્ટ દુનિયા આ રેગિસ્તાન દુનિયાના સૌથી અલગ પ્રાકૃતિક પ્રદેશોમાંથી એક છે
હા રણમાં વરસાદ ઓછો પડે છે અને એનું તાપમાન જે છે એ ઘણું વધી જ વધતું હોય છે
પોતાની અનોખી સુંદરતા હોય છે
હા રેતાના મોટા મોટા ધોળારણની ઓળખ છે
સવાર અને સાંજના સમયે રનના દ્રશ્યો ખૂબ સુંદર લાગે છે
હ જે ડેઝર્ટ ટુરિઝમ છે એ ઘણા દેશોમાં ખુબ લોકપ્રિય બની ગયું છે
લોકાઆ કેમલ સફારી અને ડેઝિટ કેમ્પિંગ ના આનંદ લેવા જાય છે
જે રન છે એમાં રહેતા પ્રાણીઓ પણ ખાસ હોય છે
તે પ્રાણીઓ ઓછા પાણીમાં પણ જીવન જીવી શકે તે રીતે અનુકૂળ પૂરતા થયેલા હોય છે
હા જે રણ પ્રદેશ છે એમાં માનવ જીવનની અનુકૂલન શક્તિઓનું પણ ઉદાહરણ હોય છે
મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ લોકો ત્યાં રહીને સંસ્કૃતિને જીવિત રાખે છે
હમ હોઈ તે એના પછી આપણે જે જંગલો હોય છે એના વિશે આપણેે વાત કરીએ
હા જંગલ પૃથ્વીના સૌથી મહત્વપૂર્ણ પ્રાકૃતિક સંસાદોમાંથી એક છે
હા આપડ જે જંગલ છે એમાં વિવિધ પ્રકારના વૃક્ષો પક્ષીઓ અને પ્રાણીણીઓ રહેતા હોય છે
જંગલ પર્યાવરણને સંતુલિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે
હા જે છે તે ઓક્સિજન પૂરું પડે છે અને કાર્બન ડાયોક્સાઈડ ને શોખી લે છે
આ કારણે જંગલોમાં પૃથ્વીના ફેફસા પણ કહેવાય છે
હા જે આપડું જંગલ ટુરિઝમ છે એ લોકોને પ્રાકૃતિની નજીક લઈ જાય છે
ઓહ હા જંગલમાં શાંતિ અને પ્રાકૃતિક સુંદરતા નો અનુભવ થઈ શકે છે
હ જે છે ઘણા ફોરેસ્ટ વાલ્ લફ માટે પણ પ્રસિદ્ધ હોતા હોય છે
અ ત્યાં વિવિધ પ્રકારના પ્રાણીઓ ને તેમના પ્રાકૃતિક વાતાવરણમાં જોઈ શકાય છે
હા જે જંગલો છે એ પાણીના સ્ત્રોતન બચાવવામાં પણ મદદ કરતા હોય છે
હા તે માટીના ધોવનને રોકવામાં પણ ઉપયોગી છે
હમ આના પછી તો હવે આપડે જે હેરિટેજ સિટીસ હોય છે એના વિશે વાત કરી આપણે જે હેરિટેજ સિટીઝ હોય એટલે એવા શહેરો જે ઈતિહાસ સંસ્કૃતિ અને પરંપરાઓ માટે પ્રસિદ્ધ હોય છે
આ શહેરોમાં ઘણી જૂની ઈમારતો મંદિરો મહલો કિલ્લાઓ અને અન્ય ઐતિહાસિક રચનાઓ જોવામાં મળે છે
હા હેરિટેજ સિટીઝ લોકોને ભૂતકાળ ની એક ઝલક આપી દે છે
આ શહેરો દર્શાવે છે કે પૂર્વ સમયમાં લોકો કેવી રીતે જીવતા હતા અને તેમની સંસ્કૃતિ કેવી હતી
હ આ ઘણા શહેરો આવા છે એમાં સદીઓ જૂની વસ્તુ કળા જોવાવા મળે છે
અ આ ઇમારતો તે સમયની કલા અને એન્જિનિયરિંગની સમજ આપે છે સમજ આપે છે
હ આ આમ ટાઈપના ટુરિઝમથી આપણને ઈતિહાસ પ્રત્યે રસ વધે છે
હ લોકો પુસ્તકોમાં વાંચેલા સ્થળોને પોતાની આંખે જોઈ શકે છે
હા આમાં જે ઉત્સવો અને સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે એ પણ ખૂબ થતા હોય છે
આ કાર્યક્રમો પરંપરાઓને જીવિત રાખવામાં મદદ કરે છે
હ ઘણા આવા હેરિટેજ શહેરોમાં મ્યુઝિયમ પણ હોતું જ હોય છે
મ્યુઝિયમમાં ઐતિહાસિક વસ્તુ પુરાતાના સ અ અને મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો રાખવામાં આવે છે
હા આજ બધી જે છે એ દેશની ઓળખનો મહત્વપૂર્ણ ભાગ બનતું હોય છે
અ તેથી આ સ્થળોનું સંરક્ષણ કરવા પણ એટલું જ જરૂરી છે
હા તો હવે આપણે હેરિટેજ સિટીઝની વાત કરીએ તો એની જોડે જોડે આપણે મોર્ડર્ન સિટીઝ વિશેે પણ વાત કરીએ
અ મોર્ડન સિટીઝ વિકાસ ટેકનોલોજી અને નવીનતાનું પ્રતિક છે
હા આ શહેરોમાં ઊચ્ચી ઈમારતો મોટા રસ્તા અને આધુનિકતમ સુવિધાઓ હોય છે
મોર્ડર્ન સિટીઝમાં બિઝનેસ એજ્યુકેશન અને ટેકનોલોજીનો ઘણા અવસર પણ છે
હા ઘણા મોર્ડર્ન શહેરો તો દુનિયાભરના લોકોને આકર્ષિત કરતા હોય છે
આ શહેરોમાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પણ ઘણું વિકસિત હોય છે
હા જેમ કે મેટ્રો છે એ હાઈસ્પીડ ટ્રેન અને સ્માર્ટ મેન્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ શહેરોની ખાસિયત છે
મોર્ડર્ન સિટીઝમાં મોટા શોપિંગ સેન્ટર્સ અને એન્ટરટેનમેન્ટ ઝોન્સ પણ હોય છે
હમ આ શહેરોમાં જે રાત્રિ છે એના દ્રશ્યો પણ ખૂબ જ સુંદર લાગે છે
અ પ્રકાશથી જગમગતા રસ્તા અને ઈમારતો શહેરની સુંદરતા વધારે છે
હ અને જે પાક હોય છે એ જે પ્રાકૃતિ છે અને જે વાઈલ્ડ લાઈફ હોય છે એના સંકાસન માટે બનાવવામાં આવેલા વિશાલ પ્રદેશો હોય છે
હા આ પાર્કમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓનું રક્ષણ કરવામાં આવે છે
હા જે નેશનલ પાર્કસ હોય છે એ જે બાયોડાયવર્સિટી હોય એને બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે
ઘણા નેશનલ પાર્ક્સમાં સફારીની સુવિધા પણ હોય છે
હ સફારી દ્વારા લોકો વાઈલ્ડ લાઈફને નજીકથી જોઈ શકે છે
નેશનલ પાર્કસમાં સિંહ વાઘ હાથી હિરક અને અન્ય પ્રાણીઓ જોવામાં મળે છે
હ બધાની જે જે અલગ અલગ જગ્યાઓ હોય અમુક લોકોને અ જંગલોમાં જવાનું ગમે અમુક લોકોને આવી હેરિટેજ સિટીમાં જોવાનું ગમે અમુક લોકોને પહાડો ઉપ જવાની ગમે પણ બધી જગ્યા ન એક અલગ જ આમ આનંદ હોય છે જવાનો તો આવી તો બહુ બધી ખાસી જગ્યા છે આપણી દુનિયામાં જ્યાં આપણે જઈ શકીએ પણ આગળ આવ્યા પછી આપણે આના પર વાત કરીએ ફરી